હા બોલો
હમ
તમારે ત્યાં તમારા ઘરે નવરાત્રીમાં સ્થાપના કરી છે માતાજીની
હા ઘણો મો- મૂક્યો છો અમે અમે દરફેર મૂકીએ છીએ હે
અમે બી આ વખત સ્થાપના નહી ફરી પણ બંને ટાઈમ આરતી કરીયે છે
હા.
હા અને ફૂલ ધરાઈએ છે પ્રસાદ ને એવું કરીએ છે બંને ટાઈમ
બરાબર.
હા. પણ મારો એવો પ્રશ્ન હતો કે આપણે પેલી નવરાત રાત્રીમાં ગરબા કરી છે તો આ નવરાત્રી માં ગરબા કેમ નહી થતા
એમ તો વરસ માં ચાર વાર નવરાત્રી આવે ખબર હ પણ આપડે એક જ નવરાત્રી માં કરવા ખરેક બીજે
હા આ નવરાત્રી માં બી થવા જ જોઈએ ને ત પણ મેમ એન્જોય કરવાવા મલા
તો તેવી રીતે તો પછી આપણું આખું વરસ ગરબામાં નીકળી જાય દર બે મહિના નવરાત્ર પ્રિય આપડ આખોવરસ ગરબમાં જ નીકળીજાય તો પછી કેવી મજા આવે નઈ
એજ બ અલગ અલગ ચણિયા જોડીને અલગ અલગ એવા કપડાં પહેરવા મળે કલરફૂલ મજા આઈ જાય એન્જોય કરવાની.
હમ પછી નવી નવી ચણિયા ચોળઓ લાવવાની.
હા, ગઈ સાલત જોને મેં અ ત્રણ ચણિયા છોડી લીધી, પછી માર બેને બે સીવડઈ.
હ હા.
એવી જ રીતે અમારી જોડે પાંચ થઈ.
તૈયાર લીધી ચણ્યા ચોળી?
હા ત્રણ તૈયાર લીધી એ બે શીવડા એ કાપડ લઈને.
બરાબર બરાબર. પછીરે તો લાભ ગાર્ડનમાં બઉુ મસ્ત મસ્ત ચણિયા ચોળઓ મળે છે. બહ સસ્તામાં, હા સસ્તામાં બી હોય છે ને બહુ મસ્ત હોય છે ત્યાં આગળનું કલેકશન. તહીયાં ચળિયા ચડી લેવા તો ત્યાં જ જવાનું, બહ મસ્ત મસ્ત હોય છે.
હા ત્યાં જવાય. અને બધી એસેસરીઝ બી સારી સરી આઈ જાય, બંગડી છે પહેરવાની વગે એવું બધું, હા, સ્પેશિયલ નવરાત્રીમાં બ એ અલગ અલગ ડિઝાઈન હોવાય છે ને.
હા.
હ
એટલે એટલે આખેર અમારો વિચાર છે કે અમે નવરાત્રીમાં જઈશું. ખરીદી કરવા ત્યાં
હમ હા એજ ને, ત્યાં જતા હોય એવું હશે તો આપણેે ગ્રુપ બનાવીને પછી જઈશું કે કેટલી કેટલી છોકરીઓ લેવા જવું છે એમ, આપણા ગ્રુપમાંથી તો
આપડી જોડે એમ.
હા તો બધાને જોડે લેવાય બી જાય અને એકબીજાની હેલ્પ બી રહે
હા ચોઈસ હા હા બરાબર એટલે આપડે લોકો જોઈ તો શોપિંગ કરવા અમદાવાદ મજા આવશે ત્યાં લો ગાર્ડન પછી રત તનપુર છે ત્યાં બી બહુ, મસ્ત મસ્ત હોય છે
હા એ જ ના ત્યાં તો ઘણી બધી સારી જગ્યા કેવો છે અને આમ એ ટાઈમે બધા બહાર ફૂટપાથ પર ને બ તે જ દુકાનો તો ખરી જ પણ ફૂટપાથ પર બી બધા બઉ જ જણિયા ચોડી વાળા બેઠા હોય છે એટલે અલગ અલગ વે રાયટી મળી જાય ના ગમત
જોઈએ એવું કલેક્શન મળી જાય છે પછી ત્યાં તો હ અને કેવું મિક્સમેચ કરીને બી લેવું હોય તો બી આપણને મળી જાય
હા અને કાપડ બી ઘણા બધા હોય છે. કે આમ ચૂઝ કરીને લઈ લેવાય
હા ત્યાંની ક્વોલિટી બી સારી હોય છ એવું નઈ કે ના ઓછા પૈસા હોય એટલે ખરાબ એવું બી નહી હોત તો સારી ક્વોલિટી બી હોય છે. પૈસા બી ઓછા હોય છે.
અને સેવડાય લેવાય પછી લઈને ત્યાંથી
રેજમાં હોય છે એમ આપણને બધું મોંઘું ના આપ પડે બહુ એટલે ચાલી જાય ના વાંધો આવે એમ આપડણે ત્યાંથી શોપિંગ કરીએ તો
હા એજ અને બધા એક સંગાતે શોપિંગ કર્યા ને એટલે ભાવમાં બી થોડું ફેર
હા એટલે થોડું ઓછું બી કરી આપ્યા આપણને. પેલે ના વાંધો હવે આપને ડિસ્કાઉન્ટ ભી મળી જાય પછી જોઈએ એવી વસ્તુઓ બી મળી જાય. ક્વલિટી ભી સારી હોયને પછી મજા આવે એમ જો બધા ભેગા થઈને જોઈએ તો એમ. ત્યાં બધું ફરીએ આખો દિવસ શોપિંગ કરીએ દિવસ જતો ર આપ રાખો.
અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ વસ્તુ જોવા મળે ને તો સારી એવી શોપિંગ થઈ જાય.
હા.
અને બધી ગર્લ્સ જોડે હોય, તો એકબીજા અને અલગ અલગ વસ્તુ તુ લે એટલે વારા ફરતી પહેરી લેવાય તો બઉ એક જણા વધારે વસ્તુ લેવાની જરૂર બી ના પડે.
હા, એટલે કેવું બધાનું એકબીજા ન હોય એટલે લવા
હા, અને સરખા સરખા વે નહી હોય એટલે એકબીજા ના કપડાં તો આ
આઈ જાય. હા એમાંય આપણને તો વાંધો ના આવે આપણને તો આઈ જાય, હા એલે હમ.
હમ. નવરાત્રી તો મજા આવે એવો તહેવાર છે એટલે બધા શહેરોમાં કપડા જ કપડા હોય અને જ્વેલરી એટલું બધું મળતું
હ ત્યાં આ જવો ત્યાં ચણ્યા ચોરી તન્યા ટલી ચલી બીજું કશું જ ના દેખાય ત્યારે. નવરાત્રી માં. બધ એનું એજ હોય. પણ મન મજા આવે યાર ન નવરાત્રીમાં.
ક્ટ્રોનિક્ વસ્તુ પર બી ત્યાં સેલ વધારે ચાલતા હોય નવરાત્રી દિવાળી આવા મોટા મોટા ફેસ્ સ્ટિવલ હોય ને તો.
હા ત્યારે બી એ લોકો સેલ વધારે હોય હા ડિસ્કાઉન્ટ મળી જાય ત્યારે આપ
ડિસ્કાઉન્ટ બી બહવ મળે. બે પાંચ અ જ જાર લેસ થઈ જાય એક પચાસ હજારની વસ્તુ પર તમારા મેક્સ ટુ મેક્સ પાંચ સાત હજાર ઓછા થઈ જાય.
હા ને મ હ સારુ. એ વું ડિકાઉન્ટ મલી જાય. ટાઈમે આપણને દિવાળી પર એ વાંધો ના હવે દિવાળી પર બી બહુ સેલ ચાલુ હોય બધે. ત્યારે બી બહ સારું ડિસ્કાઉન્ટ મળ ત્યારે કેવું આમ ફોન કેવું કશું નવી એવી ઇલેક્ટ્રોનિક લેવી હોય ને તો ના વાંધો આવે.
ફોન લેપ ટોપ, ટીવી, વોશિંગ મશીન, એ સી છે. હમ્મ અને એ સી તો શિયાળામાં લઈ લેવું સારું શિયાળામાં સસ્તો હોય.
હઅ ઉનાળા માં બધા વધારે લે. એટલે ત્યારે
શિયાળા વા ઈન્સ્ટોલેશન કરાવ દેવાનું ઉનાળા માં ચાલુ કરવાનું.
પછી આખ શિયાળો બંધ રહે એટલે પછી આ સર્વિસ કરાવવું પડે.
હા આપડ એ તો સર્વિસ તો વચ્ચે વચ્ચે કરાવ દેવાની, ટાઈમ થાય એટલે હમ. હા. એટલે શું પેલું સસ્તા ભાવમાં મળી જાય ને.
જેવું આરામ બધાનુર જોઈએ.
હા. પણ એના વોલ્ટેજ થી છે ને, એક જ સોસાયટી માં ચાલુ હોય ને ઘણા બધા એસી. તો એના વોલ્ટેજ થી પછી બીજા જના ઘરે અમુક ફ્રી ફ્રીજ છે કે ટીવી છે તો એ ચાલુ નહીિ થતા એટલે જ જલ્દી થી કેમ કે લોડ થાય ને
હા બહ વધારે પડતો લોડ પડી જાય ને કેમ કે બધે ચાલુ હોય એક હમ.
હા, હા તો પછી એવા બધા ઈસ્યુ ઉઠ યા ના શટ સર્કિટ બી એવા ટાઈમે વધારે થત તો હોય.
હા હા.
એના કરતા તો બેસ્ટ છે કે નેચર જોડા છે હ ખુલ્લા ધાબ મસ
હા, વધારે ઠંડક લાગે એ એ અત્યારે. અને અત્યારે તો વાતાવરણ એવું છે ઠંડક ઠંડક છે.
હા ગમે તે ટાઈમે વરસાદ પડી જશે. સવાર તત નીકળી જશે.
ના સવારે ઠંડી હા પછી બપોર તાપ લાગશે. ગરમી લાગશે પછી પાછો રાત્રે પવન ચડશે પાછી પાછો વરસાદ પડશે એટલે ઠંડી લાગશે. ખબર નઈ કઈ ઋતુ ચાલે છે. છે જ નહી ખબર પડતી શું ચાલે છે, બધું
હા એજ, અને એવા ટાઈમમાં લોકો બીમાર બી એટલા થાય છે.
ફીવર ભી બહુત જલ્દી જલ્દી પકડાઈ જાય છે અત્યારે તો.
માણસ કરતા તો ઋતુના વધારે મૂળ સ્વંગ્સ છે.
સહી બાત હૈ.
એટલે પછી અ લોકો બી. બીમાર થાય જ ને. હોસ્પિટલ ફૂલ જ હોય. ભરેલી જ માણસોથી. તો. જ્યાં જોવો ત્યાં.
થઈ જાય અત્યારે બધાને આવા. વાતારણ રીતે. મિક્સ ઋતુ હોય એટલે એટલે અને. પીખાવાનું પાછું એવું આઈ જાય બહારનું
હમ્મ એમાં એ લોકો એટલું બીમાર થાય ને તો બહારનું ખાવાનું તો છોડે જ નહીં એટલે પાછ. વધારે બીમાર થાય.
કશું ને કશું બહાર નું ખાવા જોઈએ. એટલે પછી ના ના થતા હોય બીમાર તો એ ખાલી ખો. ફીવર પકડે
અને એમાં ડોક્ટરો સારું એવું કમાઈ જાય.
પ્રમાણે થઈ જાય બરાબર ની હારી એવી.
તો.
ઋતુ બદલાય એટલે એ લોકોને તો દવા.
હમ્મ પોતે ચાર પાંચ ગોળઓ ઘરીને બેસી જાય એટલે એમને તો કશુ થવાનું જ નહી અને પબ્લિક.
તો હોયય એવા.
હા.
હ એટલે પછી.
અને અમુક તો ટ્રીટમેન્ટ બી એવી કરે કે તમને ઘડી ઘડી એની જોડે.
જવું જ પડે હા જાણે જોઈને એવી દવા આપે હા એટલે પછી આપડા તો પૈસા જાય જ કે
પૈસા નો એ થાય.
હા એજ એમ એક તો એ થતું હોય ને વધારે. ઉપથી પાછા પૈસા બગાડવા ના થાય.
અને માણસો બી એવા છે ને કે સેજ કશું થયું ને ક. હોસ્પિટલ ઉપડી જશે પણ એવું નહી કઈ ઘરની કઈક આયુર્વેદિક દવા કરીએ કે હોમિયોપેથી કરીએ કે આ તે ઉકાળા એવું પીએ તો કઈક કે એક બે દિવસમાં મટી જાય એમ
હ ના પણ એ લોકો ને તો બા દવાખાની જ દવા હદે એવું છે અત્યારના અત્યારના જમાના બધા ને પેલા એવું હતું કે આ આયુર્વેદિક ઘરગથ તું કશું કરી લઈએ એટલે સારું થઈ જાય અત્યાર તો કશું નથી એવું કોઈને ત્યાં તો બધા સેજ થાય એટલે દવાખાનામાં જવાનું તો જ આપ આપણને સારું થાય એવું છે બ તને
હા સારું સારું ચલો મને બીજો કોલ આવે છે હું એ ઉપાડી લઉં કામ છે
સારું સારું વાંધો નઈ વાંધો નહી હા હા હા